હલો
કેમ છો
હા બસ મજામાં તમે કયો શું કરો છો
બસ કઈ નહી એમ જ બેઠી તી તો વિચાર આવ્યો કે ઘણા બધા લોકોનો અલગ અલગ શોખ હોય છે તો મેં કીધું મારો એક શોખ છે તો વાત કરું તમારી સાથે તમને કેવું લાગે છે આ ટોપિક
હા સસ સારું લાગે છે તો સારું કેહેવાય કે શોખ વિચ વિશે આપડે વાત કરશું શું શોખ છે તમારો
મારો શોખ છે એ સંગીત સાંભળવું મને સંગીત સાંભળવું બહુ ગમે છે
હા સારું કેહવાય મને શોખ છે ડાન્સ કરવો
હા એ વાત સાચી છે બધા ની અલગ અલગ દરેક વ્યક્તિ ને જીવનમાં કોઈ ને કોઈ શોખ હોય અને અલગ અલગ પ્રવૃતિ તિ પણ કરતા હોય ઘણા બધા એમ કે કોઈને વાંચવાનો શોખ હોય કોઈને ચિત્ર દોરવાનો શોખ હોય કોઈને રસોઈ કરવાનો બનાવવાનો શોખ હોય એમ કે બધાને અલગ અલગ શોખ હોય કોઈને રમત ગમત નો શોખ હોય
હા
કોઈને ફરવાનો શોખ હોય
હા હ એમ તો જોવા જાય તો કેટલાય શોખ છે એક નથી હમ્મ
હા એ વાત હાચી
હા સૌથી વધુ શોખ છે ડાન્સ કરવાનો પણ તો શોખ તો કેટલાય છે કે શું કેહવાય પાર્લર કરવાનો બ્યુટી પાર્લર નો છે પછી ડાન્સ કરવા મ્યુઝિક સાંભળવાનો પણ છે શોખ પણ શું કેહવાય મ્યુઝિક જયારે મૂડ ઓફ હોય તેરે વધારે સાંભળવાની મજા આવે
હા એ વાત સાચી છે તમારી જ્યારે આપને કઈ ગમ તું ન હોય અને થોડું મગજને હળવું કરવું હોય ત્યારે આપ આપને સંગીત સાંભળવું બહુ સારું લાગે છે અને આજુબાજુમાં કઈ આપને સારું ન લાગતુ તો ત્યારે આપણે જેમ કે ઇયરફોનથી આપણે સાંભળી શકીએ એ સંગીત તો બહુ શાંતિ મળે છે આપણે એમાં માન
હા હા એ સાચું છે કે અત્યારે ટેકનોલોજી એટલી આગળ વધી ગઈ છે કે આપડે કામ કરતા કરતા પણ મ્યુઝિક સાંભળી શકીયે કે આપણેે ઈયરબડ્સ લગાવીને સાંભળીએ તો બીજાને પણ કઈ પ્રોબ્લેમ ના થાય. ડિસ્ટર્બ ના થાય અને આપણેે પણ સાંભળી શકીએ.
સારી વાત છે તમને બી ડાન્સ કરવાનો શોખ છે બહુ સારો શોખ છે.
હા બવ શોખ છે ડાન્સ કરવાનો બસ મ્યુઝિક ચાલુ થઈ જાય થીયું નથી કે આપને પગરેએ નહી શાંતિથી
હા તો તો તમે રાસ ગરબા ને એવું ભી રમવા જતા હશો ને?
અહ હા. જાય છી બસ જો હમણાં નવરાત્રી આવે જ છે તો બસ પ્લાનિંગ ચાલુ જ છે. જો વરસાદ નો હોય તો ગયા વર્ષે તો વરસાદ બહુ પડ્યો તો. ત્રણ ચાર દિવસ સતત વરસાદ પડ્યો તો તો પછી કોઈ જઈ નહોતુ શઈકુ.
શું ખા ને એક નવી કુશળતા પણ શીખવે છે જેમ કે અહ જેમ તમને ડાન્સ કરવાનો શોખ છે તો એ ડાન્સ માં તમે નવા નવા લોકોને મળો છો અને નવા નવા લોક કો સાથે તમને નવું નવું કંઈક શીખવા પણ મળે છે.
હા હા એ સાચી વાત છે કે આપડે અહ ગમે એ પ્રવૃત્તિ નવી નવી આપડે કરી જે આપને શોખ હોય માં અલગ અલગ માણસો સાથે આપણે મળીએ આપને ખબર પડે. કે અલગ અલગ માણસોની અલગ અલગ ચોઈસ હોય છે.
હા એ વાત ભી તમારી સાચી છે કે બધાની ચોઈસ અલગ અલગ હોય છે. અને ઘણા પોતાના શોખને લઈને એનો એ એક મોટો જે કહીએ ને વ્યવસાય એ પણ એ બનાવી શકે છે શોખથી.
હા આ
થી જેમ કે તમે કીધું કે મને પાર્લરનો શોખ થઈ છે તો પાર્લર બી એક અહ સારો બિઝનેસ એક માની શકીએ આપણેે કે બિઝનેસ છે એ તો આપણડે એમાં આગળ શોખ જેટલો શોખ હશે આપણે એમાં આપણે એટલું જ આગળ વધી શકશું.
હા હા એ વસ્તુ સાચી છે કે આપડે શોખ સાથે આપ તે આપણે આપડે શું ક કમાઈ ઈન્કમ પણ આવી શકે તો એ સાચી સારી વાત છે. કે અમુક લોકો ના શોખ પણ પૂરા થઈ જાય. અને સાથે સાથે શોખ માટે ઇન્કમ પણ આવતી હોય.
હા પરન તું આપડે શોક ને આપડે અહ કોઈ એવો શોખ નો રાખવો જોઈએ કે જેમકે ઘણા બધા લોકોને એના કામ આડે આવતું હોય. એવો બધો ભી શોખ નો રાખવો જોઈએ એ શોખ નશ સારો કહેવાય એમ. મારા પ્રમાણે તમને કેવું લાગે છે?
હા એ તમારી વાત સાચી છે. કે અમુક શોક એવા હોય કે જે અહ નો અહ બરોબર હોય કે જેના લીધે કદાચ પોતાનું નુકસાન પણ આપણે કરી નાખીએ. કા પછી બીજા ન નુકસાન પણ કરીએ.
હા એ વાત તમારી એ સાચી છે કે આપડે અહ આપડે આપડા શોક માટે બીજાનું નુકસાન પણ કરી શકીએ છીએ કે એવું ના કરવું જોઈએ. ને આપડે આપડી અનુકૂળતા પ્રમાણે આપદે શોખ રાખ ખવા જોઈએ આપડી સમય પ્રમાણે આપડે શોખ રાખવા જોઈએ. અને શોક નું આમ જોવા જાય તો શોખની કોઈ ઉંમર નથી પણ એ જવાબદારીઓ હોય એના અડચણ ન બનવું જોઈએ એ માટે આડે ન આવવું જોઈએ નોકરી ધંધો છે આપણે પરિવાર છે એની સાથે આપણે એ ટાઈમ એના માટે અલગથી રાખવો જોઈએ ઈ શોક ને આડે ન આવવું જોઈએ
હા સ્ત સાચી છે કે
એ અમુક
અમુક શોખ આ આપણેે જોઈ વિચારીને કરવા પડેને અમુક વર્ષ અમુક ઉંમરે શોખ મારી પણ નાખ વા પડે કે આપડે શોખ ના કારણે જો આપણેે બીજાને તકલીફ આપતા હોય તો એ ન કરવા જોઈએ
હ
શોખમાં એ પણ સારી વાત છે કે શોખ હોય આપને તો અ કે કેવાય ને કે આપણેે ખુશ રહીયએ અમુક વસ્તુ આપડે જેમ કે આપડે અ મને શોખ છે બ્યુટી પાર્લર નો તો હું ખુશી ખુશી જોબ કરી શકું ખુશી ખુશી બધું કામ કરે જો એ વસ્તુમાં મને રુચિ જ ના હોય તો એ વસ્તુ તો કઈ કામની જ નથી
હા, એ વાત તમારી સાચી છે એ વાત મને ગમે કે જેમાં આપણે રુચિ ન હોય એ કામ આપને ના ગમે એમાં આપડે પણ કામ કર કરતા હોય તો એમાં આપને શોખ હોવો જોઈએ અને આપણે શોખથી કામ કરીશું તો જરૂર ને જરૂર સફળતા મેળવશું અને આગળ વધ વધશું અને જયારે આપણે આપણા શોખ શોખ મનપસંદનો શોખ આપણે પૂરો કરીએ ત્યારે આપણે જેમ કહીએ ને કે તણાવ માંથી મુક્ત થઈએ અને આપણે અંદર થી બી આનંદ આવે આપને બી મન પ્રસન્ન થાય.
હા, એ સાચી વાત છે.
આપણે જેમ આ શોખ માટે આપણેે કામ કરીએ તો એમ આપણે વધારે પડતા આપણેે આગળ ભી વધીયએ છીએ
હા હા જે વસ્તુમાં આપણે શોખ હોય જેમાં આપણે રુચિ હોય એ વસ્તુ જો આપણેે કરીએ તો આગળ આપણેે વધીએ
પતિએ
અને જીવનમાં શોખ હોવા જરૂરી જ છે કે પછી આપણે અ ક્યાં ફરવા જાવું અ શોખ એ પણ હોય કે આપડે સારા સારા અ કપડા પહેરવા આપણેે અ નાની નાની જેમ કે હોય
હા, સાચી વાત છે તમારી કે શોખ અલગ અલગ જાતના
કે આ તો જીવન શોખ પણ હોવા જોઈએ. શોખ વગર તો માણસ આપણેે જીવી જ ના શકીએ. સરખી રીતે આપણે ખાવાનો શોખ પણ હોવો જોઈએ કે ન નવી નવી આઈટમો આપણે ટ્રાય કરવી જોઈએ. આમ આપણે ફરવાનો શોખ હોય. કે ખાવા પીવાનો શોખ હોય તો એવા નાના મોટા શોખ થોડા થોડા રાખ રાખવા જરૂરી છે.
હા, એ વાત તમારી સાચી છે.
હ ખુશ છે આપણે જો જીવનમાં સુખ રાખીએ ને ખુશ રહીએ. તો આપણે જીવન જીવવાની સરળતા પડે
એમ કે શોખ આપણો આપણા જીવનનો એક મહત્વપૂર્ણ ભાગ છે અને શોખ તે આપણે કરવો જોઈએ રાખવો જોઈએ શોખ જેમ તમે કીધું કે આપણેે સારા સારા કપડાં પહેરવા જમવું સારું સારું અને આપણે જમવાનું આપણે સારું સારું ભાવતું હોય તો આપણે સારું સારું બનાવી પણ શકીએ છીએ. અને એમાં પણ આપણેે આગળ વધી શકીએ છીએ એમાં પણ પૈસા પણ કમાઈ શક છીએ જો એવો શોખ હોય રસોઈ બનાવવા નો તો
હા, સાચી વાત અત્યારે જો આપણે અ રસોઈ બનાવવાનો જો શોખ હોય તો એમાં પણ આપણે આગળ વધી શકીએ. છીએ. કેમ કે અત્યારે બધા અ શું બહારનું ખાવાનું બધાનું અત્યારે વધારે છે તો આપણે એ વસ્તુ પણ કરી શકીએ. જે નવી નવી આઈટમો બનાવીને આપણેે એમાં પણ કમાઈ શકીએ.
અને શોક તો એક એવું છે કે આપને ખુશ અને માનસિક શાંતિ આપે છે અને આત્મવિશ્વાસ ભી વધારે છે અને આપને આત્મનિર્ભર પણ બનાવી શકે છે શોખ
હા ન નહી મને સારુ લાગ્યું આ ટોપિક ઉપર વાત સારું ચાલો મળીયે.
મને પણ આનંદ આવ્યો તમારી સાથે વાત કરીને મળીએ બીજા ટોપિક પર.
હા સારું ચાલો